છો
મે મજામાં છું તમે કેમ છો?
મેં ભી મજેમાં હું ઓર સબ ઘર મે બઢિયા? બસ મે ચલો કોલ કરું આપકો આપ બતાઓ ક્યા કર રહે હો આજકાલ આપ?
આજકાલ કુછ નહી કુછ ખાસ નહી. ઘરમે હી આપને મેં આપના ના કોઈ કામ કરવા કે સોચ રહી હું બિઝનેસ.
જેસે કી?
જૈસે કે મેના અ મુજે સિલાઈ આતી હે.
અચ્છા તો કે કરે છે ઉમે.
ઓસમે મેરે ગુરુજી હૈ કા ચોલા સીલતી હું
અચ્છા.
મેને બનાયા થા તો બહોત અચ્છા બના થા. તો મેં સોચ રહી હું વહી સ્ટાર્ટ કરું આપના બિઝનેસ
સહી હ જય ગુરુજી કા નામ લેતે હય શરૂ કરો.
જય ગુરુ એક મેને બના ભ લયા હૈ.
અચ્છા અચ્છા.
હા.
તો ભાઈ ભી સલતી હો જસે કોઈ સલવના ચાહે તો
હા હા બના દેતી હું બેડશીટ કે કબર કુશન કબર યા કોઈ ડિઝાઇન દેના હો કસી પે કુર્તી સલ લેતી હું
કિતને પૈસે લેતે હો
ડિપેન્ડ કરતા ડિઝાઇન પે વેસે નોર્મલ મેરી ઢાઈસો રૂપે સિમ્પલ કુર્તી ક
અચ્છા અચ્છા સહી ચાલો ગરુજી કે સીલ લતો હો કપડે ઠી છે, એ કામ તો કોઈ ભી કામ છે કરો છે હોય.
હમ હમ
ઓ ઓરકે અલાવા
ઉકે અલાવા મેં સબ કુછ હ જાનતી હું ઘ કુકિંગ અચ્છી કર લેતી હું
અચ્છા કુકિંગ મેં ક્યા આતા અચ્છા?
કુકિંગ મે સભી કછ જો આપ બોલો
અચ્છા ચલો સહી બતાઓ મેરે કો આપ સેડવિચ કે બનાતે
સેન્ડવિચ કસાા સન્ડવિચ ચાએ આપ ઓ ગ્રલ સિમ્પલ બહત તરીકે આતે મુજે
થોડે અચ્છે મે
થોડે અચ્છે મેં ચીઝ વા સેન્ડવિચ ઠીક કયા ચીઝ સેન્ડવિચ એ હો બ્રેડ લે લો આપ સેન્ડવિચ વાલી બડી જો આતી હૈ. કે એક આપ બેટર તૈયાર કરો મેં વેસે ના મિયોની યુઝ નહી કરતી સેન્ડવિચ મે ન મેં ફ્રેેશ મલાઈ યુઝ કરતી હું. ફ્રેશ મલાઈ કે અંદર સ્વીટ કોન ઓર જો ભી આપકો વેજિસ વેજિટેબલ ખાની હોય સબ ઉમાં ડાલ કે ઓરિગેનો ઔર ચીલ્લી ફ્લેક્સ ડાલકે નમક વગેર મસાલે ઉસ્પે પ્યાજ ટમાટર ઔર ખીરા જો જો આપકો પસંદ હૈ. ઓપે એક પહેલે બટર લગાઓ ફિર એક સ્લાઇઝકી ચીઝ કી રખો ફિર સારી વેજેસ રખો. વ બેટર લગાકે ઉશકે ઉપર ફિર દૂસરે બ્રેડ રખકે ઉસકો આપ કે પાસ અગર ઓવન હૈ ઓવન મે બના લો નહી તો ત પર ભી આપ બના સકતે હા બહોત ટેસ્ટી બનતા હૈ.
ચલો સહી હૈ એ તો સાથ મે જૈસે ચટણી વગેરા વો ભી બનાતે હો.
ચટની ભી બના લેતી હું વો તો સેન્ડવિચ કે કોઈ ચટની નહી હોતી વૈસે મેરી જો મેં સિફ સોસ હી યુઝ કરતી હું ટમેટો સોસ.
અચ્છા અચ્છા.
ચટણી તો આતી હૈ વહી ધનિયા પુદીના હરી મિર્ચ. હા આપ બતાઓ આપ ક્યા કરતે હો.
ઠીક છે એ કામ ભી. ખાલી બેઠન છે તો છે ઠીક કે નહી.
હમ હમ.
ફે બહી સહી હે મેં બતાતી હું આપકો નાારિયલવાલા નાારિયલ આતા હૈ ગીલા નાારીયલ આતા તાના.
હા હા.
હે ના ઉસકો રખ દો ગેસ કે ઉપર ઉસકા છિલકા ઉતર જાયેગા જલને કે બાદ બીજ કા નારિયલ લેના હે ઉસકો ધો કે કાટ કે બારીક મિક્સીમાં ગ્રાન્ડ કર લેના હે.
ઠીક છે.
ઉકે બાદ હલકા પતલા રખના જ્યાદા પતલા નઈ કરના ગાળા રખના ઠીકે અંદર ડાલ લો લ વો થોડી સી એકદમ ટેસ્ટ કે લીએ. બીચ મે ડાલ દો રાઈ આતી હે કાલી વાલી.
હા હા.
ઉસકો બાદ મે ડાલની હે ચલ કે હલકી સી ઉસકે ઉપર ઠીક હે ઓકે જાને ભીગી હુઈ કચી ડાલ દેતી હે ટેસ્ટ કે લીએ.
હમ.
હ ના હલ્કા સા સિંધા નમક દાલ દો. તો એ નારિયલ વાલી ચટણી બન જાતી હૈ. જીસે કે ટેસ્ટ અચ્છા આતા હ કઈ જને એસો હોતા હ નાારીયલ હે સેમ વેસેહી તોડના સબ કુછ કરના ઠીક હે ના. ઉસકે બાદ નારીયલ કા તેલ કેશે બનાતે નારીયલ કો કાટ કે મિક્સી મે ગ્રાઇન્ડ કર લેના. એક તરફ કડાઈ રાખ દો. કઢાઈ કે અંદર ઈસકો ડાલ દેના આપકો નારીયલ કા સારા પતલા નારીયલ કર કે. ફિર વો ઉબલતા રહે ગા ઉબલતા રહે ગા તેલ કે રૂપમે આ જાયેગા જૈસે મલાઈ બનતી હૈ ના તો એસે હિ તેલ કા રૂપ ધારણ કર લેગા નારીયલ. તો ફિર ઉસકો છાન કે પ્યોર નારીયલ બન જાયેગા.
અચ્છા અચ્છા.
હા ઘર પે બન નો નારીિયલ તો આપ એસે આપના નારીિયલ ભી બના સકતે હો તો કોઈ દિક્કત વાળી બાત નહીં તો વસે નારીિયલથી બડી. સારી ચીજા બનતી્યા.
ઠીક છે.
અબ હમારેે ગુજરાત મે ક્યા હોતા હ. ઠીક હે ના હમારે ગુજરાત મે હોતા હ હમ બનાતે ઢોકલા.
હા આપ ઢોકલા હમ.
હમ હમારે ં તો સાર ઢોકલે ખાતે હૈ. તો ક્યાય સભ કોઈ શોક છે ઢોકલા ખાને જ. તો લય હમ તો જદાતર ઢોકલાઈ બનાતે હૈ. ઔ આપના મીઠા ફ્લેવર ડાલ દયામે બનાયા કભી આપને.
મેને બનાયા થ મેરેસે બ ઠીક ન બના આપ કેસે બનાતે હો.
વ મેં આપ બતાઉંગી આરામસેઈ રેસીિપી ઠીકે લકિ મે આપ બતા. પે ક્યા ક્યા ચલતા હ હમ ગુજરાત કે હૈ તો. પે જસે ઢોકલા હો ગયા ખાંડ વાાડી હો ગયા. હેના એ હોતા હકે અલાવા વો ભી હો. તો હરી મિર્ચ કે સાથ ચપતિયા તીય બનતી હોય. ગુજરાતી ચપાતી બોલતે હકો વ ભી. હા હા થેપલા તો થેપલા ભી હમારે આતા હ રેવડા ભી આતા હૈ. તો એસે કર કે મીઠા સમોસા ભી આતા હૈ
અચ્છા
ઉસમે ખોયા બના હોતા હે બિલકુલ પૂરા અચ્છે સે ભરકે. જબ યહા શાદીયા હોતી હૈ ના તો યહા પે સારી ચીજો મે મીઠા ડાલના હ ચાહે વો કોઈ સી ભી સબ્જીીઓ માન લો કડી બનાઈ હૈ, બ્યાહ હૈ યહાં પે ઠીક હૈ તો જિતને ભી લોગ આયંગે ના વો કડી વાલે જો હે ના ચીની વાડી કડી હી લેંગે.
મીઠી કડી.
હા નમકીન, મીઠા દોનો હોતી હૈ. ઓર ઉસકે સાથ ક્યા ચલતા ચાવલ સફેદ વાલે ઉબલે હુવે તો લોગ ઉતને શોક સે ખાતે હે ઓર સાથ મેં હોતે હૈ હરી મિર્ચ મોટી હરી મિર્ચ તી ખ્ટી વાલી નિમ્બુ ડાલ કે રખતેેૈ હૈ બીચ મે નમક મિર્ચ ડાલા હોત તા તો તલયુ ભી ખાતે હે લો તલયુ લે લો ધો કી લેની હે સુકી વાલી વોભી લેલો.
અચ્છા
તો યહાં પે યહી ખાના ચલતા હૈ. લસ્સી ભી ચલતી હૈ નમકીન જ જીરે વાલી.
આપ કે વો એક વો ભીતો હોતી હે ખાંડવી.
હા વો ખંડભી વોભી મીઠી હોતી હૈ.
અચ્છા.
ઓર ઉસકે અલાવા જૈસે રક્ષાબંધન આરા હૈ. તો ઘેવર બડા ફેમસ હોતા હૈ હમારે યહાં કા. યે ચીજ હોતી હે. ઠીક હે ના ઈસમે ટાઈમ નોટ કર દેખ લો ટાઈમ ભી આપ નજર આ રહા હૈ? હા તો બસ દેખતે રહેના જૈસા નો હો ના અભી મેં કુછ નહી બોલી વૈસે બક તો ક્યા ઈસમે જૈસે હમને વો બના લિયા. મીઠી જલેબિયા બનતી હૈ યહાં પે શાદી બ્યાહો મે.
અચ્છા.
કયા હે જેસે ભાઈ આપ કે ઉધર રસગુલ્લે, ગુલાબ જામુન હો ગયા તો હમારે યહાં રેવડી બનેગી ગુજરાત મે, જલેબી બનેગી દૂધ વાલી. ઓર હહ યહાં પે મીઠે કે શોકીન હૈ ગુજરાત મે. અધિકતર ચીજે આપકો મીઠી હી મિલેંગી યહાં પે જેસ સે કી ગરમ ગરમ જલેબી દે દીને ઉન્હોને આપકો ડોને મેં ઉપર સે રબડી ડાલ કે દેંગે ઠીકે ઓર હા ચલતા યહાં પે મીઠા હલકા રખલો લો વો આપકે ઉપર હે. હલકા મીઠે જલેબી ભી મિલ તી હે, ઓર તેજ મીઠી વાલે ભી મીલતી હૈ, ગુડ જલેબી ભી મીલતી હૈ. હમારે યહાં પે ઓર રાત કો જૈસે આપને દૂધ પીના હૈ તો જે પતરે લડકિયા હોતી હૈ ના. જિનમે શરીર મેં જાન ની હોતી હૈ વીકનેસ લગતી હૈ તો હમકો હમ યહાં પે દે તે હે કડાઈ વાલા દૂધ ઠીક હે ઉસકે અંદર જલેબી ડાલ કે દેતે હૈ.
અચ્છા.
ધૂધ ફીકા બીચ મે જલેબી ડાલ દેને તો ચમ્મચ ખાઓ. એતના અચ્છા લગેગા આપકો બહુત હી ટેસ્ટ લગેગા અચ્છા કભી આઓ તો ગુજરાત તો આપકો જરૂર ખલાએંગે હમ.
ઠીક ઠીક
બી કહોગે કે હા વાક્ય મિસ્કા ટેસ્ટ બહુત હી અચ્છા લગા.
જલેબી તો હમારે ધર ભી ચલતી હ.
લેકિન દૂધમાંની ખાઈ કભી બહ બડા
હા હા ખાઈએ.
હેના તો બહી હોતા એ ફાયદા કરતીય. તો એહી એક કે તો ધર ગુજરાત સાઈડ સારા મીઠાાઈ ખામ છે જીના મર્જી દ લોસબ કો મઠાઈ ચાય.
મીઠા ચાએ હ
ક્યુકી મીઠા ડાલનાૈ સબ્જીી બનની હ તોી મીઠા ડલેગ ચીની ચો ચમ્ચી ડાે
હમ હમ
જૈસે કે બોતે ને પૂજા ક ભોગ લગાૈ ભગવાનજીી કો તો મીઠા ડલના ડલનાૈ તો બો વાલી બાત હૈ પે તો બસ ડ્રેસ ભી અચ્છી ચલતી હૈ સબ ચીજે. ભગવાનજીી કો ભી મીઠા ભોગી લગાતે હૈ યાં પે ચૂરમા વગેરા બના કે તો એ કર હ ક કીજસે પતાસે કા ભોગ ન લગતા. મિશ્રી કા ન લગતા ભગવાનજીી કો તો કૃષ્ણજી કો હમેશા હમને મીઠા ભોગી લગયા. ચૂરમે કા લડ્ડુ કા હસે. ચુંધા તન હા ઓ તો સામને હો ના ટાઈમ ઠીક હ ફર હેના. ટાાઈમ હો ગયા હા ભી ચલો ફ કરતેે આપ તો દબારા બત અચ્છા લગા આપ બાત કર કે
બહુ અચ્છા લા
ચલો ઠીકે
ઓકે નમસ્તે